જય શ્રી કૃષ્ણ કેમ છો તમે
એકદમ મજામાં હમણાં તો ઘરે જ છે બધા તમે કેમ છો બધા સારા તો છો ને ભાઈ.
હા અમારા ઘરે બધા સારા છે ને હમણા તો વેકેશન મારું ચાલી રહ્યું છે તમારું પણ ચાલી રહ્યું છે તમારે વેકેશનમાં હાલમાં શું કયરુ હમણાં બે મહિના હતું તો
હા ભાઈ અમ વેકેશનમાં અમે તો મતલબ બધી સ્કીલ શીખવા પર થોડુંક વધારે ધ્યાન આપ્યું છેું કારણ કે અમે વેકેશનમાં છે ને થોડુંક ટેલી અને જે મને ટીંબલ સી નો કોર્સ આવે છે તો તે કોર્સ અમે કરી લીધા છે કારણ કે આગળ જતા કોર્સ વધારે કામ પડવાના. છે અમમાં વાત મલી છે અને જો મેં કોર્સ પણ લીધો હતો બીકોમ તો તેના પાસે છે ને અમારે ટેલી કરવું ખુબ જ જરૂરી પડી ગયું હતું કારણ કે ટેલી કરવાથી જ અમને અ ખુબ સારું પડી શકે છે અને અમારા માટે જ મતલબમાં ટેલીમાં જે આમનોંધ ને બધી હોય છે તે અ જે હિસાબો લખવાના હોય છે તો તે બધું મતલબ આવતું હોય છે તો જેથી કરીને અમારે ટેલી શીખવું થોડુંક સરળ હતું પરંતુ જે કોમ્પ્યુટરમાં કરવાનું હોવાથી થોડુંક મતલબ અમાર બધું શીખવા પડ્યું અને જેથી કરીને ટેલીમાં પણ અમે ખૂબ જ સારી રીતના એવું કરી નાખ્યું છે અને ખુબ જ સારું પડ્યું કારણ કે આપડે બધી સ્કિલ શીખવી જોઈએ અને વેકેશન આવ્યું હતું એટલે વેકેશન માટે અમે ઘરે જતા એથી કરીને થોડીક એવી સ્કિલ આપડે શીખીશું મતલબમાં આગળ જતા આપણને થોડુંક સારું એવું કામ પણ મળી શકે અને બીજું બધું આપડે કોઈ પણ કંપનીમાં અને એમાં જઈએ તો આપણને થોડીક સારી રીતને એવું નોકરી મળી સ શકે અને કોમ્પ્યુટરમાં મળી શકે એટલે એ બધી સ્કીલ શીખવા પર થોડુંક વધારે ધ્યાન આપવામાં આવ્યું છે મારા તરફથી તો અને મારા ફ્રેન્ડ સાથે હું ગયો છું તો ફ્રેન્ડ પણ બધા કર છે ટીબલ સી અને ટેલી અને હમણાં તો હાલમાં મતલબ મેં એમ કોમ જે રસ્ટ્રેશન કરવાનું આવ્યું છે. તો તે બાબત ઉપર થોડીક વાતચીત ચાલ્ય કરે છે શુંતમે હમણા વેકેશનમાં શું કર્યું?
હા ભાઈ મેં હપણા વેકેશનમાં તો હાલમાં એ તમે કીધું કે ટ્રિપલ સી ને ટેલી નો કોર્સ કરેલો કારણ કે આપડા જે બી કોમ એ જે કોમર્સ વાળા સ્ટુડન્ટ છે તે લોકો માટે ખુબ સારું એવું કહેવાય છે અને બધા ઘરના પણ કેય છે તું આ કોર્સ કરી દે હમણા ને મેં પટી દીધો છે હમણાં અને એમાં શું કયા પ્રકારની બધી કીલ આવે છે તે પણ મને તો ખબર પડી ગઈ છે અને એ તો મજાનો કોર્સ છે કારણ કે ટેલી તો આપણને આવડતું જ હો કારણ કે આપડે જે બી કોમ અલે કે આપડે પેલું કોમર્સ લીધું હોય તો પછી આપણને ખબર પડી જાય છે કેવી રીતે કરવું છે ને એ આપણને ટેલિ તો ખૂબ ઇઝી પડે પરંતુ ડીપલસીમાં ઘણા બધા ફંક્શનો હોય છે કેવી રીતે પેલું પ્રોજેક્ટ બનાવવા કઈ રીતે આપણે સ્લાઈડ બનાવી કઈ રીતે આપણે બધું મેઇલ કરવા બધું એમાં હોય છે એટલે જે એમાં તકલીફ પડે છે પરંતુ એ પણ આવડી જાય છે પરંતુ આપણે વેકેશનને જે પણ આપણને મળી જાય એમાં આપણે આવા બધા પ્રકારના કોર્સ કરવું ખૂબ જરૂરી છે કાર કારણ કે આપણને આગળ જતા એ ખૂબ કામ આવવાનું છે કારણ કે આપણે જો અમને્યાં બધા સ્કીિલ આપણે શીખી લેશું તો પછી ઘણી બધી કંપનીમાં આપણને તમે કીધું કે આપણે કામ કરી શકશું કારણ કે હમણા મોસ્ટલી હવે કોમ્પ્યુટર બેઝડ વધારે કામ હોય છે એટલે બધાને કોમ્પ્યુટર તે આપણે બધા વિવિધ પ્રકારના જે પણ કોર્સ આવે છે આગળ તે પણ આપણે કરવા ખૂબ જરૂરી છે કારણ કે આપણે આવા બધા કોર્સ શીખશું તો પછી આપણે જે કંપનીમાં કામ કરશું તેમાં આપણે સ્કીલ બેઝ આપણને કામ મળશે તો આપણને સેલીરી પર વધારે મળશે અને આપણે ખૂબ કંપનીનું નામ હશે તે આપડા આગળ લઈ જશે એમ કે આપણને ઘણું બધુંને ફાયદો થવાનો છે એટલે કે સ્કીલ બેઝ માટે કોમ્પ્યુટર શીખવું ખુબ જરૂરી જ છે અને બીજું તે કેવું છે કે આપડણે તો બી કોમર્સ લીધેલું છે તેના કારણે બી કોમ અરે તો પડું છે અને હવે તો મારે તો એમ કોમ કરવાનો વિચાર ચાલી રહ્યો છે તમે શું કરવાનો વિચાર આમળા બીકોમ કર્યું પછી તો
હા ભાઈ મારે પણ બીકોમ પત્યું હ એમ કોમ જ કર્યું એવું વિચારી રહ્યો છું કારણ કે માસ્ટતર જો આપણે કરી નાખીએ તો આપણને આગળ થોડુંક વધારે સારી રીતના સમજ પડી શકે અને આપણને મતલબનાથી થોડુંક બેનિફિટ થઈ શકે છે પરંતુ તો આપડણે માર્ આપણે ના કરી શકીએ અને તેને પર જ વધારે ધ્યાન પણ આપવામાં પડશે અને જે મતલબ બીકોમ તો થોડુંક સહેલું હતું પરંતુ એમ કોમમાં ખુબ જ વધારે એવું હાર્ડ પણ આવશે અને એમ કોમમાં વધારે બધાને મલબ એડમિશન પણ ના આપવામાં આવે એવી મને વાત મળી છે જેથી કરીને આપણા તો એમ તો સારા ટકા છે એટલે આપણને એડમિશન સાડ મળી જશે તો પરંતુ આપણે જે લાસ્ટ ડેટ એ લોકો તરફથી આપવામાં આવી્યું છે તો તે ડેટ સુધીમાં આપડે રજીિસ્ટ્રેશન આપણું કરવું જરૂરી છે કારણ કે રજીસ્ટ્રેશન આપણે પેલા કરી દઈશું ને તો ખુબ જ સારું પડશે અને બધા મારા બીજા બધા મિત્રો લોકો એ રજીસ્ટ્રેશન કરવાનું ચાલુ પણ કરી દીધું છે કારણ કે પછી જે લાસ્ટ ડેટ આવે ત્યારે મતલબ સર્વર ડાઉન બધું થઈ જાય અને વેબસાઈટ ન ચાલે એવી બધી પણ સમસ્યા ઉભી થાય છે અને કેટલા બધા ડોક્યુમેન્ટ પણ બધાને બનાવાના બાકી હોય એ બધા ડોક્યુમેન્ટ પણ અપલોડ કરવું પડી શકે છે જેથી કરીને છે ને આપણે મતલબમાં હમણાથી જ સજાગ થઈ જાસુ ડોક્યુમેન્ટ બાકી હોય આપણે એક બેિવમાં કરાવી પણ શકીએએ એટલે બધું પહેલા ડોક્યુમેન્ટ કર હોય બધું આપણેે જોવું પડશે અને જે પણ બાકી ડોક્યુમેન્ટ હોય આપણેલ લાસ્ટ ડેટ સુધીમાં આપણે કરાવી દઈશું એટલે આપણે મતલબ એડમિશન સારી રીતના થઈ જશે એ મને લાગે છે જો આપડે રજીસ્ટ્રેશન લાસ્ટ ડેટ પેલા કરી દીધું અને લાસ્ટ ડેટ પેલા આપ રજીસ્ટ્રેશન તો આપનેમમાં એડમિશન મળી જવાનું એવું મને તો લાગે છે પરંતુ જે બીજા બધા લોકોની પણ જે એડમિશન કરવાની ઈચ્છા છે તે લોકો એ પણ કરી દેવું જોઈએ અને મેં મારા બીજા બધા મિત્રોને જે જાણતા ન હતા તે લોકોને પણ કહ્યું કરી દેજો રજીસ્ટ્રેશન કરી દેજો પછી મતલ એ લોકો મેરટ લીસ્ટ બહાર પાડશે અને ત્યાર પછી આપડું એડમિશન થશે અને એમ કોમ કરવાથી મતલબ સારું પડશે એવું લાગે છે પરંતુ તે મતલબ ટુશન જા એ વિચારી રહ્યો છું કારણ કે પેલી વખતે બી કોમ મે જારે ટુશન આવ્યો હતો ત્યારે મારે થોડોક વધારે તકલીફ નો સામનો કરવો પડી ગયો હતો કારણ કે ટુશન વગર મતલબમાં કોલેજમાં થોડુંક વધારે સારી રીતના મતલબ આપથી ન શીખી શકાય કારણ કે બધા પ્રોફેસરને બીજું બધું પણ કામ હોય અને તે લોકો પોતાનો આખો કોર્સ ચલાવતા નથી તો મતલબ આપડણે ત્યારે શું કરવું પડે કે પોતે જાતે કરવું પડે અને જાતે કરવામાં ખુબ જ વધારે એવ તકલીફ પડે કારણ કે આપણને શારીરિક આવડતતો ન હોય પણ આપડણે ટુશન જેએ તો ખુબ જ સારું પડે એવું મને લાગે છે જેથી કરીને હું પણ તમારા ટુશનમાં આવા થોડુંક વિચારી રહેલો હતોું કે એમ કોમ માં તમારા ટુશન માં આઉં માં ખુબ જ એવું સારું કરાવે છે એ મને વાત મળી અને મેં પણ જયારે મબ બારમાં હતો તો ત્યારે તમારા ટુશન માં ટ્યુશન કરેલું અને સર મને ખુબ જ સારી રીતના જાણતા પડશે એથી કરીને મે તમારા ટુશનમાં આવું એવું વિચારી રહ્યો છું તો તમા ટુશન વિશે થોડુંક મને જણાવશો તો સારું પડશે તે મને
હા ભાઈ તમારી વાત એકદમ સાચી છે એટલે કે અમા ટ્યુશન માં તો સારી રીતે ભણવામાં આવે છે અને ખુબ સારી રીતે અમાં જે જે સર છે તે ખુબ સારી રીતે અમને શીખવે છે કારણ કે અમારા જે સર છે તેમ ખુબ ગ્રેજ્યુએટ છે અને જે એ એ લોકો કેવી રીતે આપે છે કે એટલે કે ડાકલા તરીકે સોલ્વ કરવા માટે પણ યોગ્ય રીતે સમજાવે છે અને અમારા ટ્યુશન ખૂબ સારું છે અને બીજું તો જ કેવું છે કે તમે પણ અમારા ટ્યુશનમાં આવો અને એ જ છે કે અમારા ટ્યુશનમાં એટલે કે જે એમ કોમ છે તેમાં પણ ઘણા બધા પ્રકારના સ્કીલ બેઝ હોય છે એટલે કે મારે જ કેવું છે કે એમ કોમમાં તમે જાણો છો હવે ઘણા બધા પ્રકારના એકાઉન્ટ એટલે એકાઉન્ટ આવશે અને તેમાં વિવિધ પ્રકારના ગુજવા આવશે જેથી કરીને આપે ધ્યાન રાખવું જોઈએ કે આપડણે ટ્યુશન લેવું ખુબ જરૂરી છે સારું ભાઈ તમે પણ એટલે કે તમે જે કીધું કે ટુશન આવ છે તો પછી હમણાં ટ્યુશન તો હમણાં ક્યારે ચાલુ કરશે તે તો નથી ખબર પરંતુ હવે ચાલુ કરવાના નુ સર કેહતા હતા બીું જ છે કે આપણે જેમ એમ કોમ લેવાના છે તે તમે ક્યાં લેવા વિચારતા છ
હા ભાઈ એમ કોમ તોતલબ જે જગ્યા બીકોમ કર્યું તે જગ્યાએ એમમ પણ લેું એ વિચારી રહ્યો છું કારણ કે મત તે જગ્યા થી મત મને ખુબ જ એવું સારું પડી રહ્યું છે કે બસ ને બટું આવી જાય છે અને બધા મારા મિત્રો પણ ત્યાં જ બધા જોવાની એ વાત કરી રહ્યા છે જેથી કરીને હું ત્યાં એમમ કોમ લઉ મને અમારી જે મતલ કોલેજમાં અ બીકોમ કર એ કોલેજ મતલબ અમારા આખા ગામમાં બધા બેસ્ટ કોલેજ તે છે જેથી કરીને મારે ત્યાં જ લેવું વિચાર છે કારણ કે બીજી બધી કોલેજ તો ખુબ જ વધારે દૂર છે અને ત્યાં સુધી જવા આવવાનું ખુબ જ વધારે ટ્રાવેલ કરવું પડી શકે છે મારે એટલે મતલબ અમે ઘરે ટ્રાવેલ કરીને મારે એમ કોમ કરવું હોય તો તે કોલેજ બેસ્ટ હોવાથી મેં તે જગ્યા જું વિચારી રહ્યો છું અને ત્યાંના ટીચર્સ લોકો પણ અમને ઓળખી ગયા છે એટલે ત્યાં મતલબ સારી રીતના મને શીખવશે એવી મારી આશા છે બાકી તો મતલબ મે એમ કોમ પછી પણલ બીજું બધું શું બધું વિચાર આવ્યા કરે છે કારણ કે આજકાલ ભણીને પણ ખૂબ જ વધારે એવું કઈ થતું નથી. અને બીજી બધી સ્કિલ પણ શીખવી પડશે, કારણ કે આપડા ડિગ્રી લઈને જ કશે જોશું તો આપણને કઈ ઉભી રાખવાના નથી. અને આપણી પાસે જો સ્કીિલ હશે તો જ આપણેે મતલબ થોડુંક અગાડી કામ કરી શકીશું. એટલે એ બાબત પણ ધ્યાનમાં લઈને મતલબમાં ભણીને બધું થશે એવું ના વિચારવું જોઈએ, અને બીજી બધી બહાર ની સ્કીિલ પણ થોડી થોડી શીખ્યા કરવી જોઈએ. અને કોઈ જગ્યા જો સારી જગ્યા હોય તો ત્યાં આપડે લાગી જવું પણ સારું પડી શકે છે. તમારે કો શું કેવું છે આ બાબત ઉપર કે મતલબ આપે? ડિગ્રી લઈને જશું તો આપણને મતલબ મળી જશે, નોકરી કે પછી આપણે થોડી સ્કીિલ પણ શીખવી જોઈએ?
ના ના, મને તો એ જ લાગે છે. હમં તો હવે સરકારી નોકરી મળવી તો ખૂબ મુશ્કેલી છે. અને સરકારી જે પણ નોકરી એટલે કે જે ભરતી બહાર પાડે છે તેમાં આપણે મહેનત કરું એવું ખૂબ વધારે જોઈએ. કારણ કે હવે તો મેહનત વગર કંઈઈ ફળ પાકતું જ નથી. કારણ કે હવે તો સરકારી નોકરીમાં ઘણી બધી હરીફાઈ હોય છે. અને બીજું તો તમે જે કીધું આપણે એમ કોમ કરીએ છીએ. ડિગ્રી માસ્ટર ડિગ્રી, પરંતુ હવે એમાંથી પણ કઈ થતું નથી હો. મે ઘણા બધા લોકો બધા જાણ કરી. પરંતુ હવે એ કરવો જ પડે કારણ કે આપણે બી કોમ કર્યું છે તો પછી એમ કોમ કરવું ખુબ જરૂરી છે એમ બધા કે છે, એટલે કે આપને નોકરી મળશે નહીં મળશે એવું તો નથી, પરંતુ હવે સારી નોકરી આપ થોડી અગાડી એટલે કે એવી નવી સ્કીલ આપણામાં હોવી જોઈએ, કારણ કે એવી સ્કીલ પ્રમાણે આપણને આપણને જોબ મળતી હશે. એટલે સ્કીલ આપમાં કોઈ નવી ન્યુ હશે તો પછી આપણને સારું પેકેજ મળશે. એટલે સ્કીલસ ખૂબ જરૂરી છે અને આપણે વેકેશન યોગ્ય રીતે ઉપયોગ કરવો જોઈએ, કારણ કે કોમ્પ્યુટર બેઝ પર ઘણી બધી સ્કીિલ હોય છે કે આપણને ઘણી મોટી સેલેરી અને આપણને આપી જાય, કારણ કે હમણા જે એઆઆઈના બધા કોર્સિસ આવ્યા છે તે આપણે શીખી જઈએ તો પછી આપણને ઘણું હવે સારું પેકેજ મળી જાય છે.
શું કોહ છો
પણ ઘણુ બધું એ લોકો, બાળકો કે યુવાનો ઘણી બધી એ આઈ શીખે છે અને એઆઈ નો કોસો ખુબ સારો પેલો પણ છે ને, એ એટલે કે મોસ્ટલી એમ બધું ફી ઘણી ઓછી હોય છે, પરંતુ આપણે શીખી જઈએ તો પછી આપણને આગળ જતા તકલીફ થવા જ નથી. એટલે તમે એ આઈ નું કરશો તો તમને એવું, એટલે કે ઘણી સારી એવી નોકરી મળવાની છે જ. બરાબર, એ તો તમે પણ સમજશો કે સ્કીલ હોવી ખુબ જરૂરી છે, અને તમારા ઘરમાં કોઈ હવે કોઈ ઘરવાળા સદસ્ય છે, તેમાં કોઈ તમે બી. કોમ કરી. કરેલું કે એમ. કોમ કરેલું, સ્કીલ બેઝ કરેલું.
હા, ભાઈ અમારા કરે તો મતલબમાં એવું બધું, કઈ એટલું બધું કરેલું નથી, પરંતુ મને થોડી આ બધી મતલબમાં થોડીક સમજણ આપ્યા કરે છે કે મારી જે માસી લોકો છે એ લોકો થોડક ભણેલા હોવાથી લોકો મને કહે છે કે આ વસ્તુ તારી માટે થોડીક સારી રહે છે. એટલે મતલબ મને બધું કહ્યા કરે છે તે સમય પણ થોડો થોડો પણ કર્યા કરું છું, એટલે બાકી બધું તો એટલું બધું ભણેલા નથી મારા ઘરના અને થોડીક ઓછી સમજ પડે છે, પરંતુ મતલબ તેનો આપણે મિસઅન્ડરસ્ટેન્ડિંગ ન કરતા મેં બધાને સારી રીતના અને સારી રીતને બીજું બધું પણ કર્યા કરું છું, અને કારણ કે આપડ જો પૂછશું નહીં કોઈને તો આપણને સમજ ના પડશે, અને કેટલીક વસ્તુ આપણને હજુ પણ ખબર નથી કે આગળ જતા આપણને થોડી થોડી સમજાશે, અને આગળ જતા આપણે બીજું બધું પણ કરીશું.
હા ભાઈ, એ તો એજ છે, એટલે કે આપણે હવે આપણે શું કરવું આગળ આપણા પર ડિપેન્ડ છે ને, ઘરે જ બધા કહે કે શું કરવું, આગળ આપણે નવી સ્કીલ શીખવું જોઈએ, અને આપણે ધણા બધા વેકેશન આપનુ ચાલી રહ્યું છે તેમાં, કીધું ટેલી છે, સીસીસી છે તે બધા શીખે છે. તો એ. આગળ પણ ઘણી બધી તેના વિશેે આપડે પાછા. સારું તો ભાઈ, આપણે મળીએ પાછા.